હા બેહેન મા અવાજ આવે છે તમને
હા આવે છે બતાવો બેન કેમ છો તમે
હું તો મજામાં છું આજે આપણે કયા ટોપિક ઉપર વાત કરવા માંગતા છીએ.
આજનો આપણો જે વિષય છે એ છે પાણી અને પ્રદુષણ પાણી અને પ્રદુષણ એ આજની સૌથી મોટી એવી બીમારી બની ગઈ છે કારણ કે જ્યાં જો ત્યાં ખાલી પાણીમાં પ્રદુષણ જ જોવા મળે છે. કોઈ પાણીમાં પ્લાસ્ટિક નાખી દે છે તો કોઈ પાણીમાં કંપનીનું ગંદુ પાણીઠપી દે છે તો કોઈ હોસ્પિટલનું ગંદુ સમાન નાખે છે જેમકે સૂઈ ઇન્જેક્શન રૂઈ લોહીવાળો ખૂનનો રોઈ તો એવી બધી વસ્તુઓ પાણીમાં ઠાલવે છે જેના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે તેવી જ રીતે પાણીમાં ધ વસ્તુઓ નાખવાનું એવું રાખે છે અને તેના કારણે પાણીનું પ્રદુષણ થાય છે પાણીનું પ્રદુષણ એ ફક્ત પાણીમાં જ આપણને જ નહીં પરંતુ પાણીમાં રહેતા જીવજંતુઓ અને માછ મછલીઓ દેળકાઓ કાચબા જેવા નાના નાના જીવજંતુઓને પણ ખુબ જ નુકસાન કરે છે તો પાણીનું પ્રદુષણ એક મુખ્ય એવું બીમારી બની ગઈ છે મુખ્ય એવું કારણ બની ગયું છે. તમારે ત્યાં પાણી એવું જ પ્રદૂષણ થઈ રહ્યું છે.
હા તમે જે વાતો કીધા તો ખૂબ જ સરસ વાત છે અને મને પણ એ લાગે છે કે એ વિષય આપણા જીવન માટે અત્યંત મહત્ત્વ છે આપણે બધા જાણ્યું છે કે પાણી વિના જીવન શક્ય નથી. છતાં પણ આપણે પાણીની સાચી કિંમત ઘણી વાર સમજતા નથી જો જો કાલે આપણે શુદ્ધ પાણી ના મળે તો શું થશે કદાચ આ વિચાર જ આપને ચિંતિત કરી દે છે કારણ કે પાણી માત્ર પીવા માટે નહીં પરંતુ ખેતી ઉદ્યોગ અને આપણા દૈનિક જીવન માટે જરૂરિયાત જરૂરિયાતોને પૂરું કરવા માટે છે જેના કારણે પાણીને આપણે ઘણીવાર સામાન્ય વસ્તુ તરીકે લઈએ છીએ નળ ખોલીએ અને પાણી મરે આ આપને સહજ લાગે પરંતુ શું આપને ક્યારે વિચાર છે કે આ પાણી ક્યાંથી આવે છે તે કેટલાક મર્યાદિત છે હવે આજના યુવાનો અને આજના સમયમાં પાણીનો ખુબ જ ઉપયોગ કરે છે અને બગાડ કરે છે પરંતુ એ ગંભીર સમસ્યા બની ગઈ છે નદીઓ તળાવ અને જમીનનું પાણી ઓ પ્રદુષણ થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ છે. માનીરકારી કેટલાક માણસે હું જોયું છે કે પાણીને ખુબ જ ખરાબ પ્રકારમાં ઉપયોગ કરે છે જેમ કે આ સરકારી પાણી જો સવાર સવારમાં પાણી ઘણા લોકો એ પોતાના વાસણ કાપડ ધુલે છે પરંતુ તે લોકો એ તે નલમાં નલ નથી લગાડેલું છે એ ડાયરેક્ટ પાઈપ દ્વારા તે પોતાના ટાપલામાં પાણી ભરે છે. અને તે પાણીનો ઉપયોગ કરે છે કારણ કે તે લગને ખબર નથી પડતું કે એનો પહેલો રોકાણ કરો ત્યાર પછી એનો ઉપયોગ કરો જ્યા જ્યાં સુધી પોતાનું કાપડ ધૂલે છે. છે અને ત્યાં સુધી તે પાણી વહેતું રહે છે એના કારણે ગટરની સમસ્યા વધે છે અને આ ગટર માનવ જીવનને બીમારી સુધી લઈ જાય છે અને હું એટલા પણ જોયું છે કે કારખાનાઓમાંથી નીક કરતા રાસાયણિક પદાર્થ ગટરનુંું પાણી અને પ્લાસ્ટિક કચરો આ બધું જ પાણીમાં જઈને તે પ્રદુષિત કરે છે શું આપણે ક્યારે વિચારી છે કે આપણે જ આ સમસ્યાનો ભાગીદાર છે તમે આને પર શું કહેવા માંગતા છો.
હા. તમારી આજે તમે જેટલી પણ વાતો કરી છે ને એ એકદમ તદ્દન
બના
પાણીનો પણ સારી રીતે ગ નથી નથી. તેઓ પાઇપની સુવિધા રાખશે. જેના કારણે પાણી
એય થઈ જાય ને સાજ નિશચિત એક પાણીનો બચત કરવો પહેલો હક છે. માણસ બે દિવસ ચાર દિવસ ખોરાક વગર રહી શકે છે, પણ તે પાણી વગર રહી શકતો નથી પાણી જે બને તેટલો આપણે પાણીનો વ્યય થતાં અટકાવો પણ જોઈએ અને પ્રદૂષણ પણ જરૂરી છે. આ જે આપણી પવિત્ર લોકો એને છોડી અને પૂજાની બધી વસ્તુઓ નાખે છે, જે કારણે આપડી મા-બાપને પણ તેઓ ગંદુ બનાવ્યું છે, તેવી જ રીતે તેમાં દૂધ નાખે છે, પૈસાઓ નાખે છે, જેનાથી પણ આપડી ગંગા નદીને અસ્વચ્છ બને છે. લી એવી ભયાનક પાણીની બીમારીઓ પણ ઉત્પન્ન થઈ છે. એક રિસર્ચથી આ વાત આગળ આવી છે, તો આપણે જેટલું બને તેટલું પાણીનું પ્રદૂષણ થતાં અટકાવવું છે. માત્ર આપડી સામાજિક જવાબદારી નથી, પરંતુ આપણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એમ વિચારો કે બે દિવસ પાણી મળશે અને ત્યારબાદ એ બે દિવસના પાણીને આપણે છ દિવસ તે પાણીનો વપરાશ કરવાનો છે, તો એ જાણીને કેટલું મન ગભરાય છે અને કેટલું ભય લાગે છે, એ સાંભળીને જ. તો વિચારો જો આપણને બે દિવસ પાણી ના મળે તો આપણું શું થાય? આપણે શું કરીશું? એટલા માટે એ માનવું છે કે, પાણી તો એવી વસ્તુ છે ને કે જેને બચાવવું જરૂરી છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ કેટલી બધી ચળવળો ચાલવવામાં આવી છે, જેમ કે જળ એ જ જીવન આજ જો આ જળ બચાવીએ, તો કાળ કાલે આપણું ભવિષ્ય સ્વસ્થ બન બનશે, તો એટલા માટે આપણા વડાપ્રધાન દ્વારા પણ કેટલા બધા કાર્યો કરવામાં આવી રહ્યા છે, તે આપણી સામાજિક જવાબદારી છે કે આપણે પાણીનો વ્યય કેવી રીતે અટકાવવું જોઈએ, તેવી જ રીતે આ પાણી ફક્તત જેટલું બને તેટલું સરકાર દ્વારા યોજનાઓ કાઢવવામાં આવવું જોઈએ કે જેના દ્વારા પાણી એ દરેક શહેર અને દરેક ગામમાંથી પસાર થઈને પછી જઈને અરબસાગરમાં મળવું જોઈએ અને ત્યારબાદ તે ખારું બને પણ આવી બધી સુવિધાઓ ન હોવાના કારણે એ પાણી ડાયરેક્ટ અરબસાગરમાં જતું રહે છે અને જેના કારણે પાણીનો પણ કેટલો બધો અછત ઉત્પન્ન થાય છે, એવી કેટલીક જગ્યાઓ છે કે, જ્યાં પાણી ન મળે તો લોકો પાણી વગર મરતા છે, તો એવા બધા જગ્યાઓમાં પાણી જવું એ જરૂરી છે, તો એ બધી બાબતો પર આંદોલન કરવું પણ જરૂરી. પાણી એ આપણું મુખ્ય સ્ત્રોત છે, જ્યારે વરસાદ આવે છે, ત્યારે જેટલું બને તેટલું પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે, જ્યારે આ પાણીનો સંગ્રહ કરવા માટે આપણને ભૂગર્ભ ટાંકી જેવી સિંચાઈ પ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, તેવી જ રીતે ડેમનો પણ ઉપયોગ કરવો જોઈએ. પહેલાના સમયમાં લોકો કૂવા, નદી, તળાવ એમાં પાણીનો સંગ્રહ કરતા પણ હાલના સમયમાં સંગ્રહ કરવાની પદ્ધતિઓ જુદી છે, જેમ કે લોકો ભૂગર્ભ ટાંકીમાં પાણીનો સંચય કરે છે, તો એવા બધા સંજોગોને અમલમાં કરવો જોઈએ અને જેટલું બને તેટલું પાણીનો વ્યય થતાં અટકાવવું જોઈએ અને જેટલું બને તેટલું પાણીનો ઉપયોગ ઓછું કરવું જોઈએ અને ગમે જો પાણી બચી જાય તો એને પેડ પોધા છોડવામાં નાખવું જરૂરી છે, તો તમા તમને આના ઉપર શું માનવું છે?
તમે જે પણ કીધું એ તો ખૂબ જ સાચું છે અને ખૂબ જ પાણીને બચાવવાના કારણો છે, પરંતુ પાણીને પ્રદૂષણનો સીધો અસર એ આપણા સ્વાસ્થ્ય પર થાય છે. જો આપણે પાણીના પાણીને રોકીને રાખીશું તો તેમાંથી મચ્છરો ઉત્પન્ન થાય છે, જારના કીટણુઓ ઉત્પન્ન થાય છે અને તેના કારણે આપણને બીમારીઓ થાય છે, જેમ કે પેટના રોગ થાય છે. ત્વચાની સમસ્યા અને ગંભીર બીમારીઓ થાય છે, એટલે શુદ્ધ પાણીનું મહત્ત્વ સમ સમજાવવ એ ખૂબ જ જરૂરી છે. શું શું માત્ર જે તમે કીધું કે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે જેમ કે સરકારની ભૂમિકા મહત્વપૂર્ણ છે, પરંતુ દરેક નાગરિકની જવાબદારીઓ પણ એટલી જ મહત્વપૂર્ણ છે, જો કોઈપણ નાગરિક સૌ પ્રથમ પહેલાં આપણે પાણીનો વ્યાવ ટાળવો જોઈએ, જ્યારે જરૂર ન ત્યારે નર બંધ રાખવો જોઈએ પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, આ નાની નાની બાબતો પણ મોટી અસર અસરો કરી શકે છે અને આપણે જ પાણીનો સદઉપયોગ કરી શકીએ છીએ કોઈપણ જગ્યા કે આપણે પાણીને વહેતા જોઈએ તો તેને બંધ કરવું જોઈએ. આપણે કચરો પાણીમાં ન ફેંકવો જોઈએ, ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે તે પાણીમાં લાંબા સમય સુધી રહે છે. અને પ્રદૂષણ વધારે છે, જેના કારણે પ્લાસ્ટિક એ ખૂબ જ બિનજરૂરિયાત ઉપયોગ ઉપયોગી વસ્તુ છે, જેના કારણે આપને ગંભીર બીમારી પણ બની જાય છે અને મને તો એવું લાગે છે કે તમે જે કીધા વૃક્ષો રોપણ કરવું જોઈએ અને પાણી તે જે બચેલું હોય છે, તે વૃક્ષોમાં નાખવું જોઈએ એ તો ખૂબ જ સરસ વાત છે, પરંતુ વૃક્ષો જમીનના પાણીનું સંતુલન જાળવામાં મદદ કરે છે અને પર્યાવરણને શુદ્ધ શુદ્ધ રાખે છે અને આજના સમયમાં પાણી બચાવવા માટે અનેક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમ કે રેન વોટર, પછી આ પદ્ધતિ દ્વારા અને વરસાદનું પાણીને સંગ્રહ કરી શકાય છે અને ઉપયોગમાં લઈ શકીએ છીએ અને પાણી અને પ્રદૂષણનો સંબંધ ખૂબ જ નજીકનો છે. જો આપણે પાણીનું પ્રદૂષણ નિયંત્રિત કરી શકીએ તો આપણે આપણાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ પણ સુરક્ષિત રાખી શકીએ
હા. તમારી વાત સાચી છે. તો આઠ ટલી માહિતી પરથી તમને ખબર પડી જ ગયું હશે કે, પાણીનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? ચાલો
ઓકે ચાલો બહેન.